હેલો
હેલો
હ અત્યારેતમે લાઈન પર જ રતો ઓકે હા ખબર અત્યારે બધું ગુરિયા દે નવસારી પહોંચે છે જોકે અત્યાર લાગી મારે એને સુરત પહોંચી જવા જોઈએ અને ગરીબી પહોંચી જવા જોઈએ
હા એટલે કેટલા વાગાના
ચાર વાળી ટ્રેન માં
ઓકે તો સુરત જવામાં કેટલો સમય લાગે છે
અ એમ સુપરફાસ્ટ ર તો બે કલાક જેવા હા બે કલાક લાગે અને નહી ચાર વાર ટ્રેન પણ થોડી મોડી આવેલી હતી સાડા ચાર વાગે ઉમરગામ માં ને અત્યારે કલા સાત વાગે ગયા અત્યારે સુધી તો નવ તારીખ પહોંચી અત્યારે બિલીમોરા ને પછી સુરત આવશે
ઓકે
તો એમાંય અડધા કલાક જેટલા લાગે જો અટક ની વચમાં રોકશે તો
વચ્ચે રોકી લીધી તો એક કલાક જ વધારે
હમ તો કાલે તમે કોલેજ જવાના તો મને કહેજો
હા પ પહેલા ટ્રેનનો અપડેટ જોઈ લેજો પછી એકવાર જો કોઈ બતાવશે તો કોલ કરી લેજો કઈ બી નઈ બતાવું અપડેટ કોઈ બી નઈ બવ્યું અને વિરાળમાં જ બતાવું તો નહી જવાલા હમ અને જો કટલા પાંચ સાડા પાંચ વાગેવું જોઈ તો ટ્રેન વિરાજ થી નીકળી જ જવા જોઈએ નહી નીકળીયું તો એનો મતલબ કેન્સલ જ છે અને વર ભારે વરસાદ થઈ રહ્યા છે. આખી રાતમાં તો જ થશે પછી પેલું થોડું કરીરી લેજો
તો એટલે તમે કોલેજ નથી જતા છો તો તમે નોટ કેવી રીતે કમ્પ્લીટ કરશો
આ જે ક્લાસમાં હશે અત્યારે તો અમે ગ્રુપ બનાવ્યા છે સ્ટુડન્ટનું તેમાં તેને બોયસ જોડાયા છે આજે તો કોઈ નહી ગયેલું હતું- તો એટલે આજે ગર્લને એડ નની ક્યા ને તો પછી કાલે જો બધા આવશે- તો કાલે ગલથી પૂછી ને તો એ લોકોને એડ કરી લેતો- અને જેનું બાકી હશે તે ગ્રુપ માં માંગી લેશે એક બીજા પથી- જેનું કમ્પ્લીટ હશે તેમ ગ્રુપમાં મોકલી દેશે તો બાકી બધા લખી લેશે એકબીજા એક બીજાને સપોર્ટ કરશે અમે ગૃ અમે જ બનાવી- ડ બનાવ એમાં મેમ લોકો નથી તો સારું છે. પછી મે એમ કે કે વધારે મેસેજ નહી કરો-
અચ્છા હમ-
તમે બી આવું આવ કરી લેજો તો તમને બી હારવું પડશે તમારું કઈ બી નોટવક બાકી હશે- તો લખી લેજો-
હ
નની તો તમને તો કઈ નહ તમારા જે મિટેન્સલ છે ક્લાસ- તે હારા છે તો કઈ નઈ રફ રફમાં લખજો- પણ એક્ઝામ ટાઈમમાં બહુ તમને મુશ્કેલી આવશે-
તો તમે લઇબ્રેરી સાઈડ જાઓ છો કે નથી વાંચ વાંચવા માટે-
અત્યારે તો મને ટાઈમ નહ મળે- નનીક ટાઈમ જેવું રહા થાય ત્યારે અમે- ત્યારે નીકળી જ અને તો કેન્ટીનમાં જ પછી નીકળી જમ કોલેજ થી
હમ
હમણાં પછી જોવા ટાઈમ મળે કે નહી મળે તેવું- અત્યારે પાર્ટ ટાઈમ નું ભી જોબ મેં જોયા કરું તો મળી જાય તો વધારે સારું-
હ પાર્ટ ટાઈમ જોબ તો હું પણ કરવાની છું પણ હવે ખબર નથી એ મળશે. નથી વાત કરીને રાખીશું પણ શ્યોર નથી કે મળશે. એટલે એ મળશે કે નથી.
અ તમે ત બ્રાઉ પોઈન્ટમાં નંબર આપેલા છે ને તેનું હતયું.
નહી કોલ તો નથી કરી.
હા! તો પછી તેનું કરશો અત્યારે પાછી જઈને પૂછશો.
હા, કાલે જઈશું.
ઓકે!
હ તો મને એક વાત, જાણવી છે?
હા બોલો.
અ એટલે મારું ટેલી નો કોર્સ કમ્પ્લીટ થઈ ગયું છે. તો એના પછી હું, શું શું કરું શક? એટલે શું શું કરી શકું છું?
પેલું નું કમ્પ્લીટ થયું છે તો.
તમે કેફે નું કરી શકો. તમે ટેલી કયા કર્યો છો? જીએસટી વાળું કરેલું
હા હા! જીએસટી.
તોક તો વધારે તો મને આઈડિયા નથી ટેલ્યુ નુ.
પણ મેજિક તો તમને આવડે ને?
હા!
હા તો પછી હશે બધામાં તો. તમારે એજ્યુમમાં તમે લખી દેજો કે. વેજીક આવડે ને ટેલી ભી આવડે. તો મળી શકે. ભાઈ કાલે વર્ક ઇન્ડિયા એપ ડાઉનલોડ કરીને જોવુ.
હા!
એ તો જો મને પાર્ટ ટાઈમ જોબ ની મળશે ને, તો મે કોલ સે. માં મેં વાત કર્યા પછી, કેમ કે તે બી સારું છે.
પણ કોલિંગ સેન્ટરમાં એટલે, પાર્ટ ટાઈમ જોબ મળી જશે કે?
હા મળી જશે. અને ફસમાં કોલ સેન્ટરમાં ફસરને લઈ. આપણા જેવાને. અને હાર પગા રહી એના. સમથિંગ પંદર હજાર જેવા સ્ટાર્ટિંગ રહે. પંદર કે બાર હજાર જેવા. સ્ટાર્ટિંગ તો. હાર જ કેવાય ને એટલા તો. જયારે એક્સપિરિયન્સ એક બે વર્ષના એક્સપિરિયન્સ થઈ જશે તો આરામથી વીસ હજાર જેટલા મળી શકશે.
હમ્મ એટલે મને વા. ની એટલે કોલેજની હાથે મને વાપી માંજ. પાર્ટ ટાઈમ જોબ કરવું છે. હું તો એવી મતલબ એવું વિચારતી. ટેને રિલેટ મળી જશે જો તો વધારું સારું. એટલે ટેલી કોર્સ. ક્પ્લીટ છે તો. એ પણ મને માઈન્ડમાં રહેશે. એટલે હું ભૂલાશું નથી ક્યારે.
હા એવીજ નહી થાય તો ભૂલી જવાય. એવી એવી તો વાત છે.
હા!
તો તમે કેશિયર નું વધારે અપ્લાય કરો ને કેસિયર.
હા એટલે મને વાપીનું. હા વાપી નું વધારે. ખબર નથી તો હમણાં જોઈ જોશું શું થશે મળશે કે નહીં.
હા જો તમને એક વાર ભીમાડમાં જઈને પૂછી લેજો તો પછી હા વધારે આવડવું પડે. કેમ કે ત કેસનો રે જ
ડી માર્ટમાં મળી જશે પાર્ટ ટાઈઇમ જોબ
પાર્ટ ટાઈમ જોબ નુ મને નહી ખબર પણ ફૂલ ટાઈમ મળશે એટલું મને ખબર
નહી તો મને તો પાર્ટ ટાઈમમાં જોઈશે ને કારણ કે તો વા કોલેજ પણ કર કર
હા તો પછી વાત કરવા પડતા ત
હમ્મ ઓકે
ના બીજું કઈ બોલો
હ ચાલો હું પછી કરું છું ને
હા શું થયું કામ કામ આવી ગયો.
હા
હા અત્યારે તો સમય બાકી જ છે.
હ તમે ઉંમરગામ મા રહો છો.
હા ઉમરગામમાં એમ કે મહેતા છે ત તેની પાસે જ રેમ અહિયાં બહુ મસ્ત નવરાત્રિ થાય. ક્યારે થાય તો આવજો જોવા માટે.
હા એટલે તે ગરવા મંડપ સાઈડ ને
હા હા
હા
બ
તો તમારું હા હા
બહાર ન જોવાનું વાત કરવાનું નહ તે પંચાયત નું નહ કેમ બહાર જે હતું. નદી દમણ ગંગા નદી તે બધું જોવામાં.
હા
એમ તો વાત પંચર તો તમારી ર જ પણ
પણ હા તમારાથી તમારાથી ઓછું.
ના અમે વધારે પંચાયત નહી કરું
ને એટલે હું તો મારી જેવી નથી ને
હા ખબર મને કોણ કેવું છે
હા
હા
હમણાંની લાઈફ કેવી ર કેવી રીતે ચાલે છે ત
વગ પયાનું ચાલે એટલું મને ખબર બ
એટલે તમે હમણા પાર્ટ ટાઈમ જોબ નથી કરતા.
નહી અત્યારે નહી મેં બી એ વધ્યા કરું પાર્ટ ટાઈમ જોબ
ઓકે હમ
એક જગ્યા મળેલું હતું એટલે કે લગાવે પણ ત્યાં છે ને પેહ માંગે બે પલા બે ત્રણ હજાર રૂપિયા પેલા માંગે કઈ પેલા આપોને ફસ્ટ સેલરી માંથી કઈ કમિશન લે લઈ
ક્યાં ક્યાં ક્યાં હા હા હ ત્યાં શું કામ છેમાં તું
લોકો નું તેઓફિસ છે અને ત્યા તમને બીજ જગ્યા ક્યા લગાવી દેશે જોબ પર અને ત્યાર પછી તમારે કમિશન લેશે એવું
અચ્છા
હા મારા પસે આટલા બધા પેસા નથી કે અમે એ લોકોને કમિશન બી આપી શકું
અચ્છા
હા ન તો ક્યાને લાગી જ ત મેં તો
મિન્સ સારું રહેશે પાર્ટ ટાઈમ જોબ કરીશે તો
હા સારું તો રેશે પણ જલ્દી મળે નહી ને એમ તો એ માટે વાપીમાં વધારે ઓળખાણ હોવી જોઈએ ને તો પછી કઈ સારું કઈ હોવું જોઈએ તો થાય એમ નહી મળે જલ્દી
હ એ
ફ્રીજ ખાલી જ છે પણ કરવાવાળા કોઈ નથી.
હા, ચાલો ઠીક છે ને.
હા
હા